કેમ છે.
મજામાં તમે કેમ છો.
સારી છું હું પણ કેવું? ચાલે ઓનલાઈન શોપિંગ.
સારું ચાલે છે અત્યારે જવાનું થાય નહી બહાર એટલે હું ઓનલાઈન શોપિંગ જ કરતી હોઉ.
હા સાચી વાત છે. હું પણ ઓનલાઈન શોપિંગ જ કરતી છું અત્યારે... વરસાદનો મોસમ ક્યારે પણ આવી જાય. અને બીજું કઈ વેરાયટી મળતી પણ નથી. ઓનલાઈન શોપિંગમાં તને ખબર છે બહુ બધી નવી વેરાયટી આવી છે. મિંત્રા એપ ખોલશેને તો એમાં બહુ બધી નવી વેરાયટી આવી છે.
હા હું ઓનલાઈન જ વધારે વાપરું છું ઓફલાઈનમાં તો આ પડે કોઈ ઓપ્શન જ નહી જોવા મળે. ઓનલાઈનમાં બહુ બધી વેરાયટી હોય આપને એક વસ્ તું સોધે તો આપને પચાસ વસ્તુ મડી જાય.
હા સાચી વાત છે. અને એમાં તો આપને પ્રાઇસ પણ રીઝનેબલ રેટમાં મળી જાય છે. અને વેરાયટી જોવા મળે છે તો કલર પણ મળે છે એક સાથે ને આપને અલગ અલગ સાઈઝમાં પણ ઓપ્શન્સ ઘણા મળી રહી છે અને એ પણ સારું છે કે અગર આપને મંગાવીએ અને નહી ગમ્યું તો પાછું આપણે રિટર્ન પણ કરી શકીએ.
હા એ વસ્તુ સારી છે આપણે દુકાનમાં જઈએ ને અને લઈએ તો ત્યાં તો ફિક્સ રેટ હોય. એટલે ત્યાજ આપને તો સમજ જ નહી પડે કે હવે કરવાનું શું આવે નહી આવે તો શું કરીએ. પેલા ગમી જાય દુકાનમાં જો એ તો ગમે પછી ઘરે આવીને પાછા આપને પહેરીને જોઈ વસ્તુ તો આપને ગમતું નથી. અને એ લોકો પાછા રિટર્ન પણ નથી કરતા ના એક્સચેન્જ કરી આપે. એટલે ઓનલાઈનમાં એ સારું છે કે આપણને સારી રીતના એક્સચેન્જ પણ થઇ જાય રિટર્ન પણ થઇ જાય. સાઈઝી એવી અવેલેબિલિટી હોય.
હા અને એ પણ સારું છે કે આપને સાંજે જોબ પરથી અથવા કોલેજથી આમ તેમથી આવીએ. તો પણ આપને સાંજે કે રાત્રે ટાઈમ મળી જાય તો આપને ઓનલાઈન શોપિંગ ઈઝીલી કરી શકીએ છીએ. કારણ કે શોપ્સ તો બધી આઠ નવ વાગે બાજુ બંધ થઈ જાય છે.
હા, સાચી વાત છે આપણને જે આપની સહુડીયત હોય એ પ્રમાણે આપણે કરી શકીએ શોપિંગ.
ઓનલાઈન પેમેન્ટમાં તો આપને ઓન-ઓનલાઈન શોપિંગમાં તો આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છીએ. કેટલું સારું પડે કે આપણા હાથમાં કેશ નહીં હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ થી ઈઝીલી આપણે શોપિંગ કરી શકીએ છે.
હા, સાચી વાત છે અને આપણે રિટર્ન એવું કંઈ કરવું હોય તો એ રિટર્ન થાય તો પછી તરત આપણા પૈસા પણ આવી જાય છે.
હા. બીજું કોઈ એપ્લિકેશન છે. તારા ધ્યાનમાં જેમાં સારા કપેવું મળે છે.
હા, છે ને, નાયકા છે.
અચ્છા, નાયકા પર સારું મળે છે?
હા, બધા પ્રોડક્ટ સારા હોય છે અને વેરાયટી પ્રોડક્ટ હોય છે. તમે મોઈશ્ચરાઈઝર શોધો ને, તો તમને સો કંપનીના મોઈશ્ચરાઈઝર મળી મળી જશે ત્યાં.
મને છેને એકટુઅલી ટાઈમ નથી મળતો અત્યારે, ફાઉન્ડેશન લેવું છે ને, મારો શેડ મને કેવી રીતના મળશે મને, એનું ટેન્શન થાય છે. એટલે હું કીધું કે તમને પૂછી લઉં કે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન શેડ સારો કે મેકપ સારા મલી જશે?
હા, મળશે નાયકા પર આપને તો ટ્રાય બી પણ હોય છે જે આપ તેનાથી આપને આપણો ફેસ અગર સ્કેન કરે તો. તા એ હિસાબથી પછી આપણને. બતાવે કે કેવી રીતના આપણા પર કયો શેડ સૂટ થશે કયો નહીં.
અરે, બહુ સરસ વાત થઈ ગઈ! આ તો કે મારો ફા ફાઉન્ડેશનનો શેડ હું ઘર બેઠાં-બેઠા. તા મેચ કરી શકું છું.
હા, તમને અગર કોઈ લિપસ્ટિક પણ જોવી હોય. તો ત્યાં ટ્રાય-મીનો ઑપ્શન હોય તો તમે લિપસ્ટિકનો પણ શેડ જોઈ શકો, એક સાઈડ. પણ તમારા અ પ્લેન નોર્મલ લિપ્સ આવશે. અને બીજી સાઈડ પર હાફ ફેસ પર તમારે લિપસ્ટિકનો શેડ આવશે. તો તમે જોઈ શકો કે, હા, તમારો નોર્મલ ફેસ આવો દેખાય છે અને લિપસ્ટિક લગાડો તમે. એના પછી આવો ફેસ દેખાય છે તમારો, એટલે બહુ જ સારું છે એ તો.
હા હા, તો બહુ કામ આસાન થઈ ગયું મારું. એકચુલી મારે એક છે મારી મેકઅપ કિટ બનાવવી જ છે. કે નોર્મલ મેકઅપ ડે-ટુ-ડે યુઝ માટે પણ જોવે છે અને એક કંઈ મેરેજ ફંક્શન કે પાર્ટી એના માટે પણ જોવે છે, એટલે મારે બે-ત્રણ લિપસ્ સ્ટિક, ફાઉન્ડેશન, બ્લશર એવું બધું લેવાનું જ હતું.
હા તો તમે આ નાયકા ડાઉનલોડ કરો અને જો બહુ જ સારું છે. મેં તો નાયકા પર જ ટ્રસ્ટ કરું છું મારું જે બી ઇસ્કીન કેર એવું કાઇક પર મગાવુ હોય મારે તો મે નાયકા પરથી જ મંગાવુ છું.
આ પર્પલ એપ્લિકેશન છે, એ પણ મેં સાંભળી છે કે ઘણુ સારુ છે.
હા, પર્પલ પણ સારું છે. એમાં પણ સ્કિનકેરની જ બધી વસ્તુ મળે છે, પણ એ આખી. બ્રાન્ડેડ, એમ પર્પલ બ્રાન્ડ.
હા, કારણ કે બધા. ઇન્ફ્લુએન્સર લોકો યુટ્યુબર લોકો ધણુ પ્રમોટ કરે છે ને અ પરપલ નુ. અને એવું પણ કહે છે કે પર્પલ થી આપણે ઓર્ડર કરીએ. તો બે કલાક કે એક દિવસની અંદર-અંદર પણ આપણને ઓર્ડર મળી જાય છે. અર્જન્ટ ઓર્ડર હોય તો.
હા, આપણે એપ્લિકેશન નાખવુ પડે. આપણે નાખીએ પછી. ડિલિવરી કરી દે, આપણા લોકેશનના હિસાબથી.
ઓકે ઓકે, તો. ચાલો ને તમે નાયકા ડાઉનલોડ હું કરીશ ને પણ તમે ખોલે ને તમને કઈ દેખાય સારી લિપ્સ ટિક એવું. તમે વાપરતા હોય તો તમે મને રિકમેન્ડ કરજો મને લિંક શેર કરજો વોટ્સએપ પર
હા હું જોઈશ. એમ તો હું પણ વાપરતી છું બે ત્રણ લિપસ્ટિક મારી પાસે છે નાયકાની હું પણ વાપરતી છું તમને મે લિંક મોકલીશ અગર તમને ગમે તો તમે ઓર્ડર કરજો મને તો બહુ મેં તો બહુ સેટિસફાઈડ છું ઓનલાઈન શોપિંગ કરીને.
સરસ સરસ હવે આપને. આપણે આખું કઈ પણ લેવાનું હોય તો આપણે ઓનલાઈન શોપિંગ પરથી આપણે બધું જ કરી શકી કીઈ આપને જોવો ને મેકપ ને. આપના ડ્રેસીસ ને જીન્સ એવું તો બધું મળતું જ છે પણ હવે તો ફૂટવેર પણ મળતી થઈ ગઈ ઓનલાઈન
હા સાચી વાત છે તમારી મિંત્રા પર મળે છે ફ્લિપકાર્ટ પર સ્નેપડીલ પર તમે ડાઉનલોડ કરો બીજા બધા તમે કોઈ અ બ્રેન્ડના કોઈ વેબસાાઈટ હોય તે ત્યાં જઈને કરી શકો તમે કોઈ એપ્લિકેશન હોય તે બ્રાન્ડની એપ્લિકેશન પણ આવે છે તો તમે તે ડાઉનલોડ કરીને પણ શોપિંગ કરી શકો છો
હા આપને ઘણું સારું થઈ ગયું કે કોઈ જોબ હોય કે કોલેજ જતા હોય અથવા ઘરમાં ટાઈમ નહીં મળતો હોય તો ઓનલાઈન શોપિંગ થી ઘનું સારું થઈ ગયું છે ઘર બેઠા બેઠા આપણે બધી વસ્તુ ઈઝીલી કરી શકીએ છીએ ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે ઘર બેઠા આપને પ્રોડક્ટસ મલી જાય છે આપને ઘરે આપના રૂમમાં નિરાંતે આપને ટ્રાય કરીને જોઈ શકીએ છીએ કે ક્યાં ફિટિંગ બરાબર છે ક્યાં પ્રોબ્લેમ આવે છે
હા સાચી વાત છે અને આપને આવતા જતા રસ્તામાં પણ આપણે શોપિંગ કરી શકી એ બહુ સહુલિયત છે આપને અ અલગથી ટાઈમ કાઢીને આપને કશે જાવું નથી પડતું આપનું ખર્ચો પણ બચે છે આપનો ટાઈમ પણ કેટલો બચે છે એનાથી
ટાઈમનો જ તો મેઇન પ્રોબ્લેમ છે એટલે જ તો મેં તમને કીધું કે કઈ હોય તો મને કહેજો એટલે ડ્રેસીસ તો હું મિંત્રા પર જોયા કરું છું પણ આ મેકઅપનું તો મને જરા પણ આઈડિયા નહી હતો કે મેકઅપ બી આવી રીતના મલી શકે છે.
બહુ બધી છે તમે હાઈફોનની પણ એપ ડાઉનલોડ કરો પ્લિક્સની આખી વેબસાઇટ છે. તમે તા જાઈ શકો ડોટ એન કીની વેબસાઇટ છે એવી બઉ બધી વેબસાઇટ છે હા
ઘના બ્રેન્ડસ આવી ગયા છે જે આપને ઓનલાઈન પ્રોડક્ટ ડિલિવર કરે છે. હાઈફડનું મેં પણ સાંભરયુ છે કે સારું છે
હા એના પ્રોડક્ટસ પણ સાડા-સારા છે
પ્લિક્સ તમે વાપરો છો તમને આઈડિયા છે
હા હું પ્લિક્સ વાપરું છું મને છે બઉ એકને થયા હતા. તો હું લગભગ એક વરષથી મેં પ્લિક્સનું જામુન એકને ફસવોશ અને સીરમ વાપરું છું. એનું ક્લેન્ઝર બી આવે અને મોશચરાઈઝર બી આવે હમણાં શું ગરમી છે ને એટલે હું મોશ્ચરાઈઝર નહી લગાઉ એનું સ્પ કરેક્ટર બી છે ને બહુ સારું છે મને મને એટલા એકને થાતા હતા મારા નાક પર પછી અહંયા ચીન પર, મારા ચીક બોન્સ એકદમ. એકને થી ભરાઈ ગયેલા ને દાગા પણ કોઈ વખત રહી જાય છે. તો એ બધું જ સાફ થઈ ગયું ને મને સૂટ કરને તો મેમે કેટલા ફેશવોશ કેટલું. યુઝ કર્યું. ઇવન મેં ડવ ના સાબુ પણ યુઝ કર્યા મારા ફેસ પર. પણ એકને જતા નહી હતા. પણ મેં પ્લિક્સ નુ. યુઝ કર્યું ને, એટલું સારું છે. હું તમને પણ રિકમેન્ડ કરીશ. અગર તમને એકને છે. તો એકને કરો. એનામાં પિગમેન્ટેશન માટે પણ છે. પછી પિમ્પલ્સ હોય તો, પિમ્પલ માટે પણ છે. નેન્સિનામિડ સેલ્સલીક એસિડ એવું બધું આપળા સ્કીન ના હિસાબથી બી આવે. કોમ્બિનેશન સ્કીિન હોય તો, એ હિસાબથી પણ છે. ડ્રાય સ્કીન હોય તો, એ હિસાબથી પણ છે.
ઓકે ઓકે એટલે ઘણું સારું છે.
જી મેં યુઝ કર્યુ પ્લિક્સનુ મને તો બહુ સારી રીતના ફાવી ગયું છે. મેં તો એ જ યુઝ કરું છું ડેલી બેઝિસ પર.
હા એટલે ખાલી કપડા કે, ફૂટવેર કે, મેકઅપ જ નહીં પણ સ્કીનકેર પણ આપને ઓનલાઈન મળી રહી છે. અને આપના ફેસ ના હિસાબ થી, આપના સ્કીન ના હિસાબથી આપને બધું જે છે, એ ઘરે બેઠા બેઠા આરામથી ઓર્ડર કરી શકીએ છીએ.
હા બઉુ સહુલિયત છે એનાથી આપને સાચી વાત છે.
હા, તમારી સાથે વાત થઈ તો, હવે ખબર પડી બધી. હવે હું પણ ફ્લિક્સ અને હાઈફોન ની વેબસાઇટ જોઈશ. અને મને જે સારું લાગે, એ હિસાબથી હું પણ ઓર્ડર કરીશ.
હા, તમે જરૂર થી કરજો. અને પછી તમે મને ફોન કરીને, પાછા ફરીથી જણાવજો. કે તમને ફાઈવું, નહી ફાઈવું, કેવું લાઈગું?
હા હા! શ્યોર. હું તમને કહીશ. એક બે દિવસમાં હું જોઈ લઈશ. અને તમે મને પેલું નાયકાની પણ લિંક શેર કરજો.
હા હા, હું કરીશ તમને જોઈને.
હા, ઓકે બાય.
હા! ચાલો બાય.